આવે છે?
હા આવે છે.
હવે કેમ છો, બરાબર છો?
અરે મજામાં છીએ, તમે કેમ છો?
બસ બસ મજામાં. હું ક્યો નવી જૂની શું છે?
બસ ચાલ્યા કરે જિંદગી. હવે બેઠા છીએ હમણાં, નાસ્તો કરીએ છીએ.
બસ બસ તો આવો અમારા તા ગામે આવો અતારે અમે કેરી રોપેલી છે, આંબા રોપેલા છે, આવો તો જોવા મળે.
એવું છે સરસ સરસ, કેવો પાક થયો છે?
પાક કઈ ની બરાબર થયેલો છે કાણકે અત્યારે ગરમીની સિઝન છે એટલે
એવું છે એમ, કેટલી કેટલી વાર લાગશે કેરીને પાકતા હમણાં?
અ, લગભગ એક દોઢ મહિનો લાગશે. પછી એમ સારો પાક આવવા લાગશે.
ઘરેને
શું કયો છો
આ ખા કેરીમાં હા આથ આવેને
હા હા આવી ગયા આવી ગઈ હવે એમાં શું છે કે એ એક દોઢ મહિનામાં આવે કેરી આમ સારી ફળ થવા લાગી જશે
શું રોપ્યું છે તમે ખેતરમાં
બીજું દાડમ રોપેલા છે ને ચીકુ રોપેલા છે
ચીકુ નો હમણાં ભાવ શું ચાલે છે
ચીકુનો હમણાં એની પાંત્રીસ ચાલીસ રૂપિયા કિલો ચાલતો છે
તમે ચીકુ જારે પકાવો ત્યારે કેટલા કિલો કે મણમાં તમને દરરોજનું ઉત્પાદન મળે
હવે અમાર શું છે કે આ તો કુદરત ઉપર ચાલે કારણ કે હવે જેવું ચીકું પા કે એવી રીતે કરી એમ નખો એની આમ એવરેજ અમે પકડેલી પંદર થી વીસ મણ રોજ ન ઉછરે
બાજુ તમણા કેરી તો બહ પોપ્યુલર છે ને
હા કેરી બહુ પોપ્યુલર છે કેરી કારણ કે ડિમાન્ડ એવડી છે અને અમે. તો બહાર ના દેશમાં પાછી આપતા છે કેરી.
ઓહ બારના દેશમાં ભી મૂકો છો એમ.
હા આપણે બાર ના દેશ માં પાછું આપતા જ છે ને.
બીજું કેવું ધંધા પાણી મસ્ત ચાલે છે.
ઓહ ધંધો પણ એ ચાલ્યા કરે આપડું તો અહિયાં ક લાકડાનુ કામકાજ છે ફર્નિચર લાઈનને એવું છે એટલે ચાલ્યા કરે.
ફર્નિચરમાં આપડે શું શું બનાવો છો.
ફર્નિચરમાં આપે બંગાળી બનાવી, લીમડાનું હોય અલગ-અલગ વસ્તુ હોય.
તમે બનાવો કે પછી આપો તમે રો મટીરિયલ.
ના અમે જાતે જ બનાવી એટલે સોફા ને બધું અમે બનાવ તા છે ટોટલ એક પ્રોડક્ટ તૈયાર કરી આપી.
એટલે તમારી દુકાન કે એવું બી છે. કે ખાલી તમે ત્યાં કારખાનું કે એવું બીજું બી છે.
એટલે એનામાં શું આવે કે ગોળ લાકડું આવે પછી અમે એને સાઈઝ પ્રમાણે કટિંગ કરી પછી અલગ કંપનીમાં મૂકી અમારી એનામાં એની સોફો બને કુરસી બને. ડાઇનિંગ ટેબલ બને અલગ-અલગ વસ્તુ બને. બોલો શું કેઓ.
ના ના. આઈડિયા સારું.
અત્યારે તો તમે જોયું છે કે થી ગયેલા છે પેટ. પેટ્રોલની લાઇનમાંને આનામાન.
કે હમણાં દુનિયામાં યુદ્ધ ચાલે છે બધા દેશોમાં શું શું ચાલે છે ચાલું ખબર નથી પડતી.
હા એજ વાંધો છે ને કારણ કે આ વસ્તુ આવતી છે બહાર તે. ને આપડાથે તો હવે આનામાં કઈ થાય એવું છે નહી કારણ કે. શિપ માટે જ બધું આવે બાય રોડ તો આવતું નથી કે થોડુંક ઉતારી લઈએ આપડે.
હા એ બી છે અને હમણાં પેટ્રોલ પંપ ને એમાં બી બહુ ભીડ હોય છે કેમકે બધાને હવે અફવા ઓડી છે કે પેટ્રોલ જોઈ. પેટ્રોલ ના ભાવ વધી જશે ને ડીઝલ મળશે નહી ને સીએનજી બી નહી મળે એટલે લોકો હવે મોટા મોટા કેરબાઓ ભરીને પેટ્રોલ અને ડીઝલ ભરવા લાગ્યા છે
હા એટલે આ નવા શું છે કે અફવા ઉડેલી છે ને તો માણસોના મગજમાં બ ગયેલી છે હવે એના લીધે એની બધા થોડુંક સેલું લઇ જતા છે પેટ્રોલ ડીઝલ હવે એના કારણે પાછી ડિમાન્ડ ડબલ જ થઈ ગઈ ને કારણ કે માણને જરૂર પૂરતી નથી ને એ વધારે સ્ટોક કરીને રાખતા છે એટલે પછી પાછો ભાવ વધે પાછો સામે તે માલ આવતો નથી આપડા પાસે તો વીસ દિવસનો સ્ટોક પડેલો હતો ઈન્ડિયામાં વીસ દિવસ પછી શું કરવાનું એના લીધે પ્રોબ્લેમ થતી છે એના કારણે તો એની બ બ પેટ્રોલ ડીઝલ લઈ ગયા છે
કે લોકોમાં બીક બેસે કે વરી મળશે નથી મળે એના કરતા હમણાં ભેગું કરી લઈએ
હા એજ કારણ છે કારણ કે અત્યારે ભેગું કરી લે તો પછી એનો શું હોય કે હવે નોકરીયાત છે એ લોકો કે પાછું અમે નોકરી બાઈક થી જવાનું હોય તો પછી એ કઈ પ્રોબ્લેમ ના રહ્યો
ના ના એ બી રોજી રોટી દરરોજ કમાઈને ખાવા વાળા લોકો હોય એમને માટે તો જરૂરી છે આવા જવાનું.
પણ તમે વિચાર નહી કરો અત્યારે ગેસ વાળું બંધ થયું એનામાં બહુ પ્રોબ્લેમ કરાવી કારણ કે આપડો માલ મોરબી થી આવે અહીં અને બાજુમાં જ આપણી કંપની બીજી બી છે ત્યાં એની ટાઈલ્સ ને ટબ ને બધું આવે તો હવે ત્યાં એની કંપની બંધ થઈ ગયેલી છે. ગેસ નથી એટલે એ તો બહુ પ્રોબ્લેમ કરાવતું છે.
બરોબર બરોબર.
હા, એટલે એની એના લીધે તો થોડીક તકલીફ પડતી છે પણ એની ધંધા ચાલ્યા કરે અને આ થોડું કેરી વાળું છે ને એટલે કઈ વાંધો નહી કરાવે.
ચાલે
હા એટલે એના કારણે તો આપડે કઈ બીજી પ્રોબ્લેમ નથી કરાવતી. કારણ કે અત્યારે ધંધો મંદો છે હવે ધંધો બંધ તો ના કરી શકાય માણસોને કાઢી બી ના શકાય એટલે તો એને હવે આપડે આ સાઈડમાં છે તો આપડે હું આ ધંધો કમાતો જ છે પણ એના ખર્ચા નીકળે આપડો ખર્ચો પછ તા કેેરી વાળું છે, ફ્રૂટ વાળું છે એનામાંથી આપડે ઘરનો ખર્ચો કાઢતા છે.
એ બી છે એ બી ચાલવું જોઈએ એ વાત તમારે બી સાચી છે.
તમે શું કરતા છો અત્યારે?
અમારુ હમને લાકડાનું કામ છે. અમે લાકડાની પેલેટો બના બનાવાની રોમટરિયલ આપીએ છીએ ગાડી ભરાઈએ છીએ ટ્રેડિંગ કરીએ લોકો પાસેથી ઉઘરાવીને માલ કંપનીમાં આપીએ અને એ બધું ચાલુ છે તમારા જેવું જ છે પણ થોડું ઘણું અલગ છે. કામ લાકડાનું જ પણ બીજું.
હા હા તે બરાબર હા આનામાં તમે તો બીજા ભાઈ લઈને વેચો બરાબર કે સારું કામકાજ છે.
હ એકદ સારું છે. સારું મળી રહે છે હમણાં બી સોલ સોલર પેલેટો જે હોય છે જેમાં સોલર ના પેનલો બધા ભરાવીને જાય છે એ હમણાં ડિમાન્ડ વધી છે ગવર્મેન્ટ સબસીિડી આપે છે એટલે એ બી સારું છે ડિમાન્ડ છે સામે ક બનવા ને સોલર કંપનીઓને પેલેટો માટે એટલે કંપનીઓ પેલેટો બનાવે અમનેમને સપ્લાય આપીએ અમે બી સારું મળી રહે કેમ કે સામે ડિમાન્ડ વધારો હોય એટલે ભાવ બી વધારો હોય એટલે એમ વાંધો આવે એવું છે નહીં.
બરાબર બરાબર ના આ બી સારું બી કેવાય કારણ શું છે ખબર કે હવે આપણે પોતનો પાવર પોતે ઉત્પાદન કરતા છે બહાર થી આપણે લેવો નથી પડતો ને અત્યારે તમે જુઓ ને ઓઈલ આ તે ગેસના બાટલાની બધી પ્રોબ્લેમ આવતી છે કારણ કે ઈ વસ્તુ આપણે બાર ચાલે આ આપડો પોતાના પર અ બનતું રહેશે કારણ કે ઘરના ઉપર સોલાર છે એટલે પોતે એનર્જી જનરેટ થયા કરશે એટલે હવે આપણે બહારના દેશને વીજળી આપશું એટલે આપણે પાછું હોયની એનામાંય કમાશું એટલે આ વસ્તુ સારી છે સરકારની
હા એ બી સારી છે અને એના કારણે જે અ અમારા જેવા નનકડા મોટા ધંધાઓવાળાને સપોર્ટ મલે કમાવા મલે એ બી એક બીજી ફાયદાકીય વસ્તુ છે એ પોલિસી ને સ્કીમો લાવવાની ગવર્મેન્ટને સબસીિડીઓ આપ વાની
હા એજ છે ને સબસિડી તો બહુ બધી છે આ તો આપણેે નોલેજ નથી અત્યારે મેં આપડી મિલ હતી એનામાં મેં દિવાલ ઊભી કરી તો મેં સરકાર પાસે સબસિડી લીધેલી એનામાં શું છે કે દિવાલો હોય ને એના મને એની પચાસ ટકા મને આપવાનાને પચાસ ટકા સર કાર સબસિડી આપશે એટલે એનામાં મારો બોવ સારો ફાયદો થયો હ સબસિડી લેટ આવે પેલા તો આપડા જ પૈસા નાખવા પડે પણ પછી વાયથે દોઢ મહિના રહીને પચીસ હજાર આવે ને વળી દોઢ મહિના રહીને પચીસ હજાર એટલે પચીસ પચીસ ટકા આવે એવી રીતે સરકાર નો નિયમ છે અને બો સારી સ્કીમ છે આ તો આપણે નોલેજ નથી આપો તો આ વસ્તુમાં કરયા જેવું છે.
એ વસ્તુ તમારી સારી છે સારું થયું તમે કીધું એ બહને મને જાણવા બી મળ્યું કે આવી સ્કીમો બી હોય છે.
હા એટલે સરકારની અલગ અલગ રીતે બોવ બધી સ્કીમ છે હવે કિસાન યોજના છે કિસાન યોજનામાં એની ઘણી બધી સ્કીમો આવે એના અંદર બોવ બધી સ્કીમો આવે એટલે સમજી લો હવે કોઈ પાકના ઉપર વીમો લેવો હોય પાક ના થયો તો એને સરકાર પૈસા ભોગવશે પછી એની હવે આપડે કોઈ ખેડૂતને એની ટેક્ટર લેવું છે તો એનામાં બહુ બધી સબસિડી મળે કે ખેતરના સામાનમાં ટોટલી બધા સામાનમાં સબસિડી મળતી છે કારણ કે હવે અ સરકાર કહેતી છે કે તમે હવે ખેતી પ્રત્યે પ્રેમ રાખો લાગણી રાખો હવે એની પેઢીને નવા નવી પેઢીને ખેતી તરફ લઈ જાવ તો એનામાં શું છે કે એની ખેતીનું ઉત્પાદન થાય
બરોબર. એ વાત તમારે કઈ નહી ચાલે છે અમારા તે હમણાં ગરમી બહુ પડી છે તમારે બાજુ કેવી છે ગરમી
હા ગરમી છે વાત સાચી છે પણ અત્યારે થોડીક એની એ એસી બેસી આપણા જોડે છે એટલે આપણે કઈ વધારે પ્રોબ્લેમ નથી કરાવતી પણ અ મારું એવું માનવાનું કે એસી માં ના હો તો સારું કહેવાય કારણ કે આખો દિવસ આપડે ગરમી માં રહેવું અને પછી આપડે એસી માં આવીએ શરીર બગડી જાય આમ સવારે ઉઠી ની શકાય આપણા
એ બી થવાના ચાન્સ વધી જાય
હા એ બી છે એનામાં કારણ કે એની શરીર દુખે એટલે પછી આપડે કાઈ કામ બી ના કરી શકીએ કારણ કે શરીરમાં બીમારી હોય એટલે કામ ના થાય તો પછી માણસો એમે બહી રહે ધંધામાંય થોડુંક ત્રણ કરાવે એટલે જેટલું એસી ના હોય એટલું સારું શું છે કે મારા ત ભાણીયા આવ્યા એટલે ચાલુ કરાવવી પડી ન તો તો હું તો બંધ જ રખાવ તો અવે એવું હશે તો આપણે રૂબરૂબ વાત કરશું મળીને ઠીક છે તમે મોકલી આપજો પછી ઠીક છે ચાલો